હ હલો.
હલો.
હું
હેલો
હલો
હેલો
હલો
કેમ છો?
જ મજામાં છું તમે કેમ છો?
ખાવાનું બણાવ લીધું
ના ખાવાનું બનાવી લીધું છે
હલો
હમ હમ ચાલ હ હલો હલોો હલો હા બોલો શું કરો છો તમે હું પણ મજામાં છું તમે કેમ કરો છે
કાં નહી ભેટ્ટી છું
અચ્છા રોટલી ખાવીલીીધી
હે
રોટલી ખાવી દીધી
કોનેહી ખાણું બણાયું હૈ ખાવાણું બાકી એ
અહીયા ભાડે ભ ખણ બાકી છે તો અમારે કચરા ખોલ થઈ ગયા છે અને મારે બી ખાનું બાકી છે
બણાઈ લીધું
હા બરા લ દ ના
ઠીક છે શું બનાાય
આટલા અને ભિંડીને સાવ વણાય અને રોટલી ઘણાાય
ઠીક છે ઓ કામ થ ગયો
હા કામ થાય ગ છે
નવી ધોવી કરી લીધી છે કે
હ ના ના ન સવાતું કાના ને ચાવલ બનાવે છે
કેમ બોલો છો
કાના ને ચાવલ બનાવે છે એમ
ઠીક છે તમારે સૂજી આવી ગયા છે લગ્નમાં
હા વાત બીજી વખતે આ આવી ગયા છે શમને
ઠીક છે હોર
કાઈ નહી ઓળતરું હું માનું છ
હલો
હમ
હલો
હલો
ઓર
કઈ નહીિ આટલે મોંઘવાનું છે
ઠીક છે તમારે ક્યાં કોૉલ હોયાસ
એટલે મને બેકોલ બાકી છે
ઠીક છે એ
તમે કે તમારે મારે બે કરવાનું છે હા તમે કેું છો ત અરે બે કરવાનું બાકી છે
ઠીક છે
તમારે કેટલા થઈ ગયા છે
મારેબી બાકી છે
કયા બાકી છે કઈ
અ વો આપણે અટનેવા સરોજની રહેવી છે
હા
વણ કે ઘર વાલાને દેખ્યા છે ભાઈ વ સગાઈ કરી ને
અચ્છા અ મેં તો એ શોધધી કઈ ચાલી ગયા છે
નહી અરે ભી વ કે નાના સસુરજી ખ ઘર મેતા મીશ છેનાઈ
અચ્છા
તો તો આજ વણકી એની વણકી નનનકો બ્યાવ છે તો એ બ મયર લેન ની જામે કે તો બતીસ જલાવન આયા છે તો પકો ઘરવાલો બી આવ્યો છે તમે દેખ્યો છે
ફૂટતો છે કે
હા ઠીક છે ચશ્મું લગાવે છે
અયા ક
હા
છે
ઓર
ઓ શું કરો છો તમે
કાંઈ નહી બેટી શું ભાભીનો કોલ આવ્યો છે મારે તો કાઢ દ્યો મેં પ્ચે પપ્પા છું કરુંંગા
અછા પછી બીજી બગત લગાવ છોય વસ્તુ થાયલો છે
હલો ઓર
ઓ શું તઈરો છે તમાને
કેમના
મને તો એના પા દસ દસ કોલ તો રિજેક્ટ થઈ ગયા છે એમ હલો હલો હલો હલો
હલો
એ કીધું મારે તો દસ કોલ તો રિજેક્ટ થઇ ગયા છે
તમારે ભી બહુ સારા રિજેક્ટ થૈ ગયા છે
અચ્છા નઈ ન હવે રોટલો ખાઉં છું અને તો મને પુરાતન કામ જ સું કોઈ જ કામ નથી કરવાનું છે અત્ર ગુસ્સો આવડું જે મનેનો પૂછોય નથી અરે યાર જાડુ નીકળું ખાઈ ખાઈને નાખલે કચરો ખાઈ ખાઈને નાખલે કચરો તમેનું સફાઈ કરી છે, હલો
હલો.
હમ્મ
બોલો
અહીયા ન ખૈઈ ખઈ નને નાખુ આકો કચરું
કેમ બોલો છો?
આળિયાનો હું તો સફાઈ કરું છું, નાના બિસ્કીટ ખાઈ ખાઈને નાખ કસરો ઘર મે અટલે દુકાનવું લે
ઠીક છે. ઓર.
કઈ નહી હો તમે શું
થિક છે. ઓર.
કઈ નહી ઓર
હા, ઘરનું કામ થઈ ગયું છે.
ઠીક છે ઓર પૂજા બેહેનનું વાત કરે છે કે ન કરી?
ના હવે કાલે કરી છે, બીયા વગત હવે નહી કરી છે મેં તો
ઠીક છે
ઠીક છે. મે કાલે, રાતનો ફોન કર્યું છે પૂજાબેનને તો પૂજાબેન બોલે છે. છે અહીંયા તો બહુ જ આવે છે મારા રૂમમાં પાણી આવી ગયું છે. તો પણ લગથી ઓછો એ કોલ આ બે મેં સુબે મેસેજ કર્યો છે, હું કોલ કરું છું કે તો મ મન લાગે બીઝી છે કે રિપ્લાય નહીં કર્યો છે.
એ તો સી છીએ
ઓર.
કઈ નહી હવે રોટલી ખાવં છું.
ઠીક છે.
હ જા કણું છે અ તો મારે તો બીયા નિકાલે ચંગલાય ખાવાનું એમ કે જે પૂરા વખત ખાવ ર ખાવ રહે છે.
હમ્મ.
ખાવું ન કઈ પુરા વગત કામ કરું છે નથી દીખે છે.
હા‌ તમે બોલો ને તમે ભી કામ કરો તમે ભી ખાાવઓ,
ના માણું તો જદા એ વ ખરાવ છે,
હા, કામ તો કઈએ કોને ઠીક છે.
શાણો ગણ છેો કાલે ને અને બીજી વખત કઈ કર્યું છે તમે માલુમ છે.
કઈ.
અને ના હું પાનસો વખત દૂધ પીવ છે ને,
હમ્મ
અને એને કઈ કર્યું છે કે હસ ડાળ દીધી છે દૂધને કાલે
હમ્મ,
અણાકે મેણ પીવાનું એટલે હું બુધા વગત કામ કરું છું તો નહી પીવાનું દુઃખશે
કયા ડાલે છાસ સાસુમાં કે?
અના છોકરી
થઠાર કર્યું છે.
હા પછી અન્ન મેકપ કીધું ન દુકાનને ગઈ છે ને થેલી પડીને દૂધી લાઈન નો કરીને પી લીધો છે
એ કઈ કેવાનું કેવાનું તો પછી લાડુ દેવાનું પછી અહીંયા અહીંયાનો ખાર કરે છે મારે અ આવરા ભાગલે કટા બસમાં કઈ ફસગી છે ને હ હલો આટલે પાગલ વષમાં કંઈ કઈ ફસગી છે ને મ તોું કઈ નહી હવે મેં જોબનું ઢુંઢું છે ઉદેપુર માં અહી રવ છું પછી
હલો
હલો
રોગ જેવા
એ કેું હિમાહી ઉદયપુર મે ઢુંઢ્યું છે જો આપ
કાટી રવા હું
કુ
અરે ભાભી રું ફોન નઈ રહ્યો દોધણ આઈ ગયયો
એ એક મિનટ બાકી છે ને
હા રૂબરૂ વેપવા વાળોય
હા કઈ નઈ બીજી વખત વાત બીજી વખત વાત કરી છે ને ભાભી નું
હમ ઠીક છે
હા ઠીક છે પછી મારે વાપીસ ફ મેસેજ કરીજે ઠીક છે એટલે હું કોલ કરું છું ઠીકે ને હલો